હેલો ગુડ ઇવનિંગ કેમ છો?
મજામાં, તમે કેમ છો?
બસ એકદમ મજામાં.
વેરી ગુડ.
ક્યાં હતા તમે?
અમે વાડામાં ફરતા હતા.
ઓકે ઓકે જોબ પરથી આવી ગયા ઘરે?
હા.
ઓકે ઓકે કેવું રહ્યું તમારે જોબ પર આજે?
બસ
શું કર્યું જોબમાં બધા સાથે મળે ને તમે?
અમે જોબમાં કામ કરીએ છીએ સાથે મળીને પ્રોજેક્ટ બનાવીએ છી
શું પ્રોજેક્ટ બનાવ્યો હતો આજે
નવી નવી ડીલ લેવાની હોય છે કંપનીમાં
કઈ આમ એકાદ દિલ નું મને સમજાવે
હૈ
ઓકે ઓકે
સેલિંગ કરવાની
હા
પ્રડકને આપડે પેલે ખરીદવાનું હોય પછી એને સેલિંગ કરવાની હોય
ઓકે ઓકે
હમ
તો તમે કેટલા પ્રોડક્ટ ખરીદ્યા અને સેલિંગ કરીને કેટલા ને જોઈન્ટ કર્યા તમારા અને પાછળ જોબમાં
હજુ તો પાંચ મેમ્બર જોઈન છે
ઓકે ઓકે
બાકી અગળ પ્રોસેસિંગ ચાલુ છે
ઓકે
હમ્મ
હા હા
બસ અમે હવે જતા છે ક્લાસ લયા હતા ઓનલાઈન લાઈવ બેન્ચ ચાલુતી તો હમણાં ઘરે જતા છે
તમારું શું છે ભણવામાં સંસ્કૃત સબ્જેક્ટ ક એમ એ ની મેં વાત સાંભળી હતી તો કેવું ચાલે છે એમાં
એમાં બી એકદમ મસ્ત ચાલેયા કરે
સંસ્કૃત સબ્જેક્ટમાં કેવું રહે છે તમને ભણવામાં આમ
બહુ મજા આવે છે સંસ્કૃતમાં પણને નવું નવું જાણવાનું મળે છે
આયુર્વેદિક વિશે બધું જાણવા મળતું હ છે થોડું મને જણાવો
આયુર્વેદિક વિશે પણ વિદ્યા છે ત્યાં વૈજ્ઞાનિક વિદ્યા પણ છે આપણા સંસ્કૃત માં બધી યોગ વિદ્યા બધી વિદ્યાઓ છે
હા હા ઓકે
આમ શું ભણાવો છો તમે સંસ્કૃત વિષ માં તમે ભણો છો સાથે તો ભણાવવા બી તક મળ તુ ઓસા ના તમને
હા ઓનલાઈન ક્લાસીસ મળે છે થોડા ઘણા ભણવા માટે
હા
તો એમાં આપણને વ્યાકરણ એવું ભણાવવાનું હોય
અચ્છા એવું વેદો વિશે જાણકારી આપતા હશે
નહી વ્યાકરણ હોય વ્યાકરણ
વ્યાકરણ તો વેદો વિશે નથી જણાતા
વેદો વિશે હોય છે ને થિયરીમાં હોય છે ને
ઓકે ઓકે. અ વેદોમાં કયા કયા પ્રકાર બધા મિક્સમાં હોય છે તમારે બધું જાણવાનું કે પછી. તમને કોઈ એકાદ આપેલો છે કે આ વેદ વિશે તમારે જાણવાનું બીજા વેદ વિશે બીજા કોઈ જણાવશે એવું.
હા એવું હોય છે ને આપડા તો એમ ચાર વેદ છે.
હા.
ઋગ્વેદ અથ અથર્વવેદ સામવેદ યજુર્વેદ.
હા હા.
તો આમ અલગ અલગ વેદોની માહિતી અલગ અલગ વ્યક્તિ આપવાની હોય છે.
ઓકે ઓકે તો હમણાં એમ એ ચ એમ એ ચાલુ છે માસ્ટર ડિગ્રી તો એના પછી આગળ શું કરવાનું છો તમે.
એના પછી નેટ સેટની એક્ઝામ
બીએડ પીએચડી એવું કઈ કરવાના કે બીજું કઈ કોર્સ પકડે છે?
ના બીએ તો નથી કરવું આપણેે પીએચડી કરી શકીએ છીએ.
હમ.
તો એના માટે હા એના માટે તૈયારી ચાલુ છે.
પીએચડી માં શું કરવાનું હશે આમ થોડી જાણકારી આપો તો મને ખબર પડે ને અમે થોડું આગળ આવીને પીએચડી એવું કરીએ તો
પીએચડી માં આપણે એક મેન સબ્જેક્ટ સિલેક્ટ કરવાનું હોય છે એના પહેલા આપે નેટની એક્ઝામ પાણી હોય. એન્ટ્રન્સ એક્ઝામ આપવાની હોય પછી એને ક્લિયર કરીને પછી આપણે કેજી ની એક્ઝામ માટે અપ્લાય કરી શકીએ છીએ.
ઓકે ઓકે.
હમ.
હમ હમ.
એ બી ત્રણ વર્ષ ન કોર્સ હોય છે આપણી પાસે ત્રણ વર્ષમાં આપણે કમ્પ્લીટ કરી શકીએ છીએ અને આપણને વધારે સમય જોઈતો હોય તો
અચ્છા પીએચડીમાં વધારે ટાઈમ બી લઈ શકીએ છી એવું?
હમ.
ઓકે ઓકે.
મિનિમમ છ થી સાત વર્ષ જેવું હોય છે. ને એના અંદર એક ખાસ વાત એવી પણ હોય કે આપણને છે ને એના અંદર સ્કોલરશીપ પણ મળતી હોય છે.
અચ્છા ગવર્મેન્ટ થ્રુ.
હા ગવર્મેન્ટ થ્રુ એના અંદર મળે છે દર મહિને મળે છે.
ઓકે ઓકે.
હમ મને વાત મળી છે ત્યાં સુધી તો ત્રીસથી પાંત્રીસ હજાર મળે છે મંથલી.
હા સારું કેવાય તો તો.
હા એટલે ભણવા માટે થોડુંક રાહત મળે એમ.
હા હા. બરોબર કેવું આમ તમને ભણાવ પ્રોફેસરો સારા છે પીએચડી ના એમ એ ના તમે ભણતા ત્યાં.
હા બહુ જ સારા છે એકદમ ડિટેલમાં
હા હા.
કઈ પ્રશ્ન એવો હોય તો આપણે નોર્મલી પણ પૂછ્યું તો આપણને ડિટેલમાં એનો જવાબ મળે છે સેટિસફેક્શન મળે એવ.
હા હા ઓકે ઓકે.
હમ પછી તમારા ભાઈઓ ક્યાં લીધું એડમિશન?
એ હમણાં કોલેજ ની તૈયારીઓ કરે છે એકનું ત્રીજું વરષ ચાલુ છે એક્ઝામ આવવાની છે. તો એક્ઝામ ફોર્મ એ ઉ ભરવા ગયા છે.
ઓકે.
એક જનનું ફર્સ્ટ ઈયર ચાલુ છે તો એનું એડમિશન હમણાં કરાયું છે
કોઈ સબજેક્ટ લે તું એને
એણે ઈકોનોમિક્સ ને હિન્દી લીધો છે
ઓકે
હા હા હવે એને વિશે લીધો છે તો એને ગમતો હશે ને
બર
જે ને પોતપોતાનો સબ્જેક્ટ પસંદ હોય પ્રમાણે સબ્જેક્ટ લેતા હોય છે
પરરાબ
તમે સંસ્કૃત લીધો એવી રીતે એમણે ઇકોનોમિક્સ લીધો છે એ કે હિસ્ટ્રી લીધો છે
બરાબર
હમણાં તો એ લોકોની કોલેજ ચાલુ છે કોલેજ પૂરી થાય એટલે આગળ શું કરે છે એ લોકો ના વિચારો ઉપર જશે હવે
બરાબર ઇકોનોમિકસ લીધું છે તો સારો જોબ એવું મળી જશે અને કોલેજ સાથે સાથે
ઈકોની જે ભણે છે એમને ખબર આપડે તો સંસ્કૃત લીધું છે એટલે ઈકોની જાણકારી ઓછી છે
બરાબર તો
એમ જોબ એવું મળી જ ને કઈ એમ ભણતા ભણતા ભ બાકી જે થિયરી વાળા હોય ને એને થોડું વધારે ભણવું પડે જ્યાં સુધી ડિગ્રી પૂરી થાય ત્યાં સુધી પછી જોબ મળે છે
હા એ તો છે
હમ
જોબ લેવા માટે બી થોડોક વિષય નું જોવા પડું હોય છે બાકી તો ડિગ્રી મેળવી ને શું કરવાના જોબ ના મળે તો
બરાબર
સારો સબ્જેક્ટ હોય તો જલ્દી જોબ એવું મળે કોઈ કોમર્સ લે છે સાયન્સ લે છે બધાને અલગ અલગ લાઈનો હોય છે
હમ
પેલે ખબર હોત તો અમે લાઈન ચેન્જ કરી મકોત પણ બધા મિત્રોની સાથે સાથે આટર્સમાં આવી ગયા છીએ અમે પણ
પણ આર્ટસ પણ બહુ સારું છે ને
છે સારું હવે જોબ માટે તો બધું કેટલું વાંચવું પડે છે એમાં બીજું કઈ મેથસ જેવું હોય તો તો જલ્દી જોબ લાગી જ આમાં ટાઈમ લાગે થોડો
હા ટાઈમ તો લાગે છે બટ પોલિટિક્સ તો આર્ટસ ના સ્ટુડન્ટ જ ચલાવે છે બાકી પણ આર્ટસ ના સ્ટુડન્ટ જ હોય છે
થેન્ક યુ
મોસ્ટ ઓફલી
હા એ તો હછા
હમ. હ ના સ્ટુડને બધા વિષયનુંું જ્ઞાન હોય છે.
હા હા.
તમારા બધા. મિત્રો એક જ લાઈનમાં આવ્યા કે પછી બધા અલગ અલગ લાઈન ચૂઝ કરે.
જો અમે તો સ્કૂલ સુધી તો બધા સાથે જ હતા.
હા હા.
પછી. ઇલેવથ પછી તો બધા ચેન્જ થઈ ગયા અમુકે કોમર્સ લીધું. અમુકે આડ્સ લી દું. પછી કોલેજમાં. પણ બધા અલગ અલગ થઈ ગયા અલગ અલગ કોલેજમાં.
એક કોલેજમાં આવવા બા સબ્જેક્ટ અલગ અલગ થઈ ગયો છે.
હા કોલેજમાં પણ અમુક અમુક હતા ફ્રેન્ડસ. એક જ કોલેજમાં લીધું બટ એ લોકો ને સબ્જેક્ટ અલગ છે.
અલગ અલગ ફિલ્ડમાં જતા રે.
તો અલગ અલગ ફિલ્ડમાં જતા રહ્યા.
હા હા. બરાબર.
મ ઇકોનોમિક્સ લીધું ગુજરાતી, હિન્દી વાળા.
ઓકે ઓકે.
અપ ડાઉન તમારું કોલેજ તમે ક્યાં કઈ જગ્યાએ લીધું હતું ફર્સ્ટ યર માં નજીક લીધું હતું. તો કે પછી દૂર હતો.
હા અમારું એ નજદીક માં લીધું હતું.
ઓકે ઓકે. તો હમણાં એક જ કોલેજમાં એમ એ સુધી છો કે પછી કોલેજ ચેન્જ કરી મૂક.
ના હવે એમ એ સુધી તો અમારી કોલેજમાં આવું કે એમ એ નું. અહિયાં અમારી કોલેજમાં નથી કોમર્સ વાળાનું છે એમ કોમ.
હા હા.
પાર્સ વાળા નથી તો મારે એના લીધે હવે દૂર સુધી જવું પડ્યું.
ઓકે ઓકે.
બટ ત્યાં પણ સારું છે બહુ સારું છે લાઇબ. એવું મળી રહે.
હમ નઈ નઈ બરોબર બરોબર જ્યાં ભણવાનું સારું હોય લાઈબ્રેરી હોય. સુવિધા મળી જાય ત્યાં મળે તો સારું ને.
હમ વલસાડમાં સારું છે ભણવાનું.
બરાબર બરાબર. સારું ચાલો કઇ ને પછી ફોન કરશું પાછા ફ્રી થશું એટલે થોડુંક અમારો બી ઓનલાઈન ક્લાસ નો. કામ પતાવી મુકુ.
ઓકે ઓકે બાય.
હા બસ. એ હ તેમાં હમ.